હલો.
કેમ છો?
અવાજ આવે છે મારો?
હા મારો આવે છે?
હા આવે છે ને તમારો અવાજ કેમ છો મજામાં?
બસ એકદમ મજામાં તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં તો ચાલોને આજે આપણેે મુસાફરી વિશે વાત કરીએ થોડું. મસ્ત સુંદર વિષય છે.
હા મુસાફરી એ ખુબ રસપ્રદ વિષય છે ચાલો વાત કરીએ.
બિલકુલ. મુસાફરી એટલે આમ્ કહેવાય ને કે એક સ્થળ થી બીજા સ્થળ સુધી જવાની પ્રક્રિયા.
હા લોકો ઘણા અલગ-અલગ કારણો માટે મુસાફરી કરે છે.
અભ્યાસ માટે પણ થાય છે.
હા કોઈ કામ માટે પણ જાય છે.
વેપાર માટે પણ જાય છે.
હા તો કોઈ સગાસંબંધીને મળવા પણ જાય છે.
મારેને મુસાફરીની છેને નવી જગ્યા નો આમ જોવાની તક મળે છે.
હા નવાલોકો અને નવી સંસ્કૃતિ વિશે પણ જાણવા મળે છે આપણને.
દરેક રાજ્યની પોતાની ઓળખ છે.
કેટલાંક સ્થળ પર દરિયો હોય છે.
કેટલાંક સ્થળ ઇતિહાસ માટે પ્રસિદ્ધ છે.
બસ એક સમયે સાધન છે. હલો.
હલો, ટ્રેન પણ છેને આમ્ ઘણી લોકપ્રિય અચછા
હા વિમાન લાંબા અંતર માટે ઉપયોગી છે.
બિલકુલ કા તો છે ને આમ ઘણી જગ્યાએ જવાઈ શકાય છે
હા સાયકલ પણ નાની મુસાફરી મળે આવી છે.
હિયા
હા ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે.
બિલકુલ.
હા હેલો.
હલો ના ફરી છે ને પહેલી યોજના બનાવી જોઈએ તેના કારણે
હા યોજના થી સમય નો બચાવું થાય છે.
હ જરૂરી વસ્તુ સાથે લેવી જોઈએ યોજના
હા પણ પાણીની બોટલ સાથે હોવી જોઈએ આપણી.
બિબા અને હલકા કપડાની જરૂરી આમ કેવાય ને જેટલી દવાઓ પણ રાખવી જ જોઈએ આપણે મુસાફરી કરવા ગયા હોય તો
હા મુસાફરી દોરન આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ.
હા કુદરતને નુકસાન ના પહોચ પહોંચાડવું જોઈએ આપણે.
એ સાર્વજનિક જે સ્થળની આપ આપડે છેને, સંભળ પણ રાખવી જોઈએ
હા, આ દરેક નાગરિક ની જવાબદારી છે. નદિ, પહાડ અને મેદાનો જોવાની તક મળે છે, આપણાને
અલગ, અલગ હવા પણ આપણને જોવા મળે છે.
હા, કેટલાક સ્થળ ઠંડા હોય, છે. હા, કેટલાક સ્થળ પર વરસાદ વધુ પડે છે.
હમ હા
હા, દરેક પ્રદેશની બોલી અલગ હોય, છે.
હા, દરેક પ્રદેશની પોતાની, ખાસ વાનગીઓ હોય છે.
ક્યા, આપને
હા, જુના કિલ્લા અને મંદિરો જોવાવામાં મળે છે, આપણાને
બિલકુલ જે જૂના, જૂના ગામડા હોય, છે. એમાં પણ આપણને કેવું, કે ખબર પડે કે આ બધા પણ ગામડા અસ્તિત્વમાં છે.
હા, ત્યાં તની જૂની વસ્તુ જોવાવામાં મળે છે. આપણાને
હલો.
હમ
હા, ટ્રાફિકના નિયમોનું, પણ પાલન કરવું જોઈએ આપડે
બિલકુલ અને લાઈનમાં ઉભા રહેવું, તો એકદમ આમ સારી આદત છે.
હા, બીજા મુસાફરોનું પણ ધ્યાન રાખવું જોઈએ, આપણે
બિલકુલ અને વૃદ્ધ, અને બાળકોને પણ આપણે મદદ કરવી જોઈએ.
હા, નમ્રતાથી વાત કરવી જોઈએ, આપણે.
મુસાફરીથી છેને, આમ સમય ન મહત્વ પણ આમ સમજાય છેને, આપણનેર
હા, સમય પર પહોંચવાનું ઘણું જરૂરી છે.
મુસાફરી ના કારણે છેને, આપણને ઘણું ધ્યાન મળે છે.
આ મુસાફરી, એક મોટો શિક્ષણનો ભાગ છે.
બિલકુલ અને છેને, આપડે વાત કરીએ ને તો મુસાફરી ધોરણ છે ને સાવધાની ખૂબજ આમ જરૂરી છેને, રાખવી જ જોઈએ બધાને
હા, સાવધાનીથી ઘણી મુશ્કેલી કરી શકાય છે.
પેલા સમયની, માહિતી મેળવી લેવી જોઈએ.
હા, આથી મોડું થવાની શક્યતા ઓછી, રહે છે.
એ મુસાફરી ધોરણ છેને, શાંતિ પણ ખૂબજ આમ રાખવી પ
હા, ઉતાવળ કરતા ધીરજ વધુ સારી ગણાય છે.
મુસાફરી છેને, તેને પણ આ નજીક થી જોવાની તક મળે છે.
હા, પહાડ નદી, દરિયો અને જંગલ કુદરતની બેટ છે.
બિલકુલ આમ કેવાય ને કે ઝાડ અને છોડનું રક્ષણ કરવું જોઈએ સવે
હા કુદરત સ્વચ્છ રહે તો બધાને ફાયદો થાય છે.
પાણી નો બચાવ પણ
હા પાણી અમૂલ્ય સંપત્તિ છે.
અને કચરો ગમે ત્યાં ના ફેકવો જોઈએ જો
હા કચરો ડસ્ટબિનમાં જ નાખવો જોઈએ આપણે.
આ સાર્વજનિક સંપતિ નું છે ને આપણે રક્ષણ
હા બિલકુલ સાચી વાત કઈ છે બેન્ચ બગીચા અ અને બસ સ્ટેન્ડ ની નુકસાન ના પહોંચાડવું જોઈએ આપણે
બિલકુલ એ મુસાફરીથી છે ને ઘણી નવી માહિતી આપણને મળે છે.
ભૂગોળ અને ઇતિહાસ બંને વિશે ઘણા વધે છે.
હમમ હમમ.
હા કેટલાક સ્થળ સાંસ્કૃતિક મહત્ત્વ દર દર્શાવે છે.
હા દરેક સ્તરની અલગ ઓળખ હોય છે.
હા નિયમથી બધાની સ સુરક્ષા થાય છે.
અને ટિકિટ આપણેે જો લઈએ તો એ સંભાળીને આપણે રાખવાની જેથી કોઈ આગળ જય ને કોઈ પકડે ની આપણ ને
હા બિલકુલ વ્યવસ્થા સારી હોય તો મુસાફરી સરળ બની જાય છે આપડી.
આપડા મુસાફરીમાં છે ને સ્વચ્છ ભોજન લેવું જોઈએ. એથી કોઈ આપડી પેટ કે એવું બધું ખરાબ ના થાય.
હા સ્વચ્છ ભોજનથી સ્વસ્થ્ય સારું રહે છે.
બિલકુલ અને પર્યાવરણનું પણ રક્ષણ છે ને દરેકની જવાબદારી છે.
હા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ આપણે.
તમે સાચું કીધું પ્લાસ્ટિક ની બદલે આપડે કપડા ની થેલી નો ઉપયોગ વધારે કરીએ તો આપડે પરી અ પ પરી અ કેવાય ને કે પર્યાવરણ માટે પણ સારું.
હા આથી પ્રદુષણ પણ ઓછું થાય છે.
મુસાફરી સમજાય છે.
હા વિવિધ ભાષાને પરંપરા જોવામાં મલે છે. આપડા.
આમ કેવાય ને કે આમ મુસાફરીથી અર્થતંત્ર છે ને એને પણ ફાયદો મળે છે આપડા
હા બિલકુલ સો ટકાની
પ્રવાસ પણ ઘણા લોકોને રોજગારી પણ મળે છે.
હસ્તકલા અને લોકકલા ઘણી સુંદર હોય છે.
બિલકુલ. આજે મને તમારી જોડે આ વિષય પર વાત કરીને એટલો બધો આનંદ થયો ને આપડે ચોક ચોક્કસ બીજી વાર આ વિષય પર વાત કરીશું.
હા બિલકુલ મને પણ ખુબ આનંદ થયો.
ચાલો આવજો.